હલો.
હલો હાય ચાર્મી.
હાય વૈશાલી કેમ છો.
કેમ છો મજામાં.
બસ અમે પણ મજામાં.
બસ એકદમ ફાઇન ફાઈન બોલો શું કે છે તું એકદમ ઓલ રાઈટ બધું.
છે અમદાવાદમાં ગુજરાતની અંદર બહુ અતિભારે વરસાદ
શું વાત કરે અહિયાં બી છે. આજે જે વચમાં છે ને પહેલા બહુ વરસાદ એવું વચમાં થોડુંક સેટલ હતું કે ઓછું પડતું હતું પણ અત્યારે તો એટલો બધો વરસાદ છે ને યાર બહુ જ છે.
હા. અમારે પણ એવું છે કે અમને એવું હતું કે આ વખતે અમદાવાદમાં વરસાદ જ નહીં આવે. પણ કન્ટિન્યુ બે દિવસથી એટલો વરસાદ આવી રહ્યો છે ને કેવું થાય છે કે હવે સ્કૂલ કોલેજ બધું બંધ કરી દેશે.
હા આમાં ઘણી વાર ઓનલાઈન લઈ લેને મારે એવી રીતે જ હતું. કે અ આટલો ફૂલ વરસાદ પડતો હતો ને પછી છે ને ઓનલાઈન લઈ લીધું હતું ક્લાસ.
ઓકે ઓકે કારકે અમારે અહિયાં તો મોસ્ટલી વાત છે. હા એટલા માટે જ કે અમને બી એવું જ હતું કે અમદાવાદમાં તો વરસાદ પડશે ને કારણ કે કન્ટિન્યુ સુરત ને એ સાઈડ વરસાદ થતો એટલા માટે.
હમ્મ બાકી લાસ્ટ યર નો જોવે ને તો એટલો વલ્લો ચાલુ થઈ ગયો હતો ને બાપ રે એટલો લેટ સુધી અહીંયા આગળ વરસાદ હતો ને એટલો વરસાદ હતો પડ્યો હતો આ વખતે
હા આ વખતે એવું લાગે છે નવરાત્રી બગાડશે.
સાચે જ યે રમવા જાય છે નવરાત્રી.
હા જઈએ છીએ અમદાવાદમાં તો તમને ખ્યાલ જ હશે બહુવાજ
હા બહુ મસ્ત અરે નવરાત્રી ના કપડાં ભી અમદાવાદ માં તો જોરદાર મળ સાચે મને તો એમ ઘણી વાર એમ થાય ને કે શોપિંગ કરવા માટે છે ને એક વાર તો અમદાવાદ આવો જ
ના ના હંડ્રેડ પર્સન્ટ આવું જ જોઈએ લો ગાર્ડનમાં બહુ ફેમસ ચણીયા ચો ચોળી છે તમે જેઠાલાલ માં જોયું હશે ને.
જોયું જોયું જોયું લુ સાચે બહુ મસ્ત મસ્ત મળે છે એવું અહિયાં બોમ્બે માં એટલું એલે મળે પણ છે ને સાચે કહું કે નવરાત્રી ના માટે ના જોવું હોને તો અમદાવાદ જ બેસ્ટ છે બહુ જ મસ્ત મળે છે.
હા મતલબ ગુજરાતી છે ને. ગુજરાતી તહેવાર છે એટલે અમદાવાદમાં જ મજા આવે.
અને કપડાં ભી અમદાવાદ માં જ મસ્ત મળે.
હા ચણિયા ચોરી તમને સારી મળે બાકી વેસ્ટન કપડા અમદાવાદ તમારે બોમ્બે સાઈડ વધારે સારા મળે.
હા વેસ્ટર્ન અહીંયા મસ્ત મળે પણ મને આમ ચણીયા ચોળી જે નવરાત્રી એટલો શોખ છે ને આમ છે બો ગમે મને તો રમવું બી બહુ ગમે પહેરવું બહુ ગમે મને એમ કઈ કે એક વાર તો અમદાવાદ આવીને જ લેવું છે.
હ આ વખતે આવજો વરસાદ ના આવે તો વરસાદ આવે તો ના આવતા.
ના ના આવું જ પક્કું આવિશ.
હા હા કારણ કે એક આવું સો જ બહુ મજા આવશે બહુ સારું સારું તમારે ત્યાં કોમ્પિટિશન ટિશન એવું બધું થતું હશે ને બોમ્બેમાં.
કોમ્પિટિશન હા એટલે હમ્મ મતલબ હા વિનર તો એવી રીતે હોય જ હોય.
હા અમારે બી એવું જ હોય છે કે પાર્ટી પ્લોટમાં ને એમાં હોય ને- તો વિનર્સને એ લોકોને મતલબ એક થી પાંચ નંબર્સ કે વન થી થ્રી- નક્કી એ રીતનું કઈ -
હા એટલે અમારે બી હોય-
હા એટલે એટલું બધું સારું બી રમતા મને નથી આવડતું- હ
મને તો મસ્ત આવડે છે રમવા મતલબ ઘણી વાર હું વિનર રહી ચુકી છું આવી રીત- મને મૈડુ છે પણ એકદમ મો- માં નહી પણ એ લાઈક કે ન કે ફાલ્ગુની પાર્ટ કે અહિયાયાની બેસ્ટ છે. ફાલ્ગુની પાઠકના ઘરમાં એટલે તો બાપ રે! બહુ જ
ઓકે તમે એમને લાઈવ કોન્સેર્ટમાં ગયા છો.
હા- તો અમે લોકો છે ને સીઝન પાસ લઈ લેતા હતા ફાલ્ગુની પાટકના- કેમ કે આટલીસ્ટ અમને- રમવાનો બી એટલો શોખ અને એમ એને એટલીસ્ટ જો ના રમેીને થા- બસ એને સાંભળી ને તુ - પણ બસ બસ બસ બહુ મજા આવેને સાંભળી ને પણ એટલી મજા આવેને.
હમ બરાબર. ના ફાલ્ગુની પાઠકના સોંગસ સાંભળે છે પણ મે કોઈ દિવસ લાઈવ એમનું કોન્સેટ નથી જોયો. હા જો કિંજલ દવે છે. જીગરદાન ગઢવી છે એ બધાના જોયા છે.
તો પણ ફાલ્ગુની પાઠક તો બેસ્ટ છે યાર. હા ગરબા ક્વીન છે સુપર છે સુપર. એની તો બહુ મજા આવે. એક વાર તો અહીયાં એક વાર તો નવરાત્રી માટે અહિયાં સચ્ચે જ ગરબા રમવા માટે ફાલગુની પાટક ના ગરબા રમવા માટે તો આવજો જ આવજો. બોમ્બે ને બહુ મસ્ત હોય છે એનો. પણ એમ છે કે ખાલી એક ગ્રુપ હોવું જોઈએ ત્યાં જો ગ્રુપ ના હોય તો પછી ગયો પતિ ગયો. ના ક્યાંય બી ક્યાંય બી તમને ગ્રુપ ના હોય ને તો મજા જ ના આવે. પછી તમે ખાલી પાસે એકલું સાંભળવા જાઓ એવુ
ગ્રુપ હોય, આપણા એજના બધા સાથે હોય તો કંઈક અલગ જ મજા હોય એમ.
એ છે ને બધું એ લે આ મોટા મોટામાં બધું આવો જો પોતાના ગ્રુપ ગ્રુપમાં જ બધા રમતા હોય ને પછી છે ને આપણે બીજાના ગ્રુપમાં અ જોઈન થવું ને એ બહુ ડિફિકલ્ટ હોય છે.
હા કારણ કે હું અત્યારે અત્યાર સુધી મેં કોઈ દિવસ ગ્રુપમાં તો મતલબ અમે કોલેજ ટાઈમમાં ગયાતા બટ પછી મેરેજ પછી તો કેવું કે સોસાયટીમાં અને ત્યાં બધે જે થાય ને ત્યાં જ
અચ્છા
ઓછું
હહ હહ અમરી સોસાયટી માં તો ચાલે એમ થોડું ઓછું હોય બધા આવી રીતે આવા બધામાં જતા હોય. કિંજલ દવે કિંજલ દવે છે એક ઓલી આની શું નામ છે હું તો ભૂલી ગઈ યાર અ અરે ટેટુડો વાલી સોંગ ગીત તા રબારી ગીતા રબારી છે, કિંજ જલ દવે છે ફાલ્ગુની પાટક બેસ છે પછી અ
જીગરદાન ગઢવી છે આદિત્ય દાન ગઢવી છે
વી ન નહી નહી ન એ લોકો નહી એ લોકો નહિ આની સાથે જ એક હતો એનું નિલેશ ઠક્કર નિલેશ ઠક્કરનુંું બી બહુ નામ છે અને પાર્થ ગોહિલ આ પાંચ છ જણનુંું જ બસ છે કે બહુ ચાલે છે પાર્થ ગોહિલ ને નિલેશ ઠક્કર આ બધા બહુ મસ્ત મસ્ત છે
મે પાર્થ ગોહિલ ના એટલા બધા મતલબ નહી સાંભળ્યા હોય સોંગ બી
હા એ પણ સારું છે અને નિલેશ છઠક્કર તો ફાલ્ગુની પાઠક સાથે જ પલ્લા ગયા હતો હતો ને પછી એ લોકો બંને અલગ થઈ ગયા
ના એ ખ્યાલ છે પણ આમનું મને નથી એટલું પારથ બોનું
ઓકે એનું પણ બહુ મોટું મતલબ હોય છે સારું એવું હોય છે એનું
બરાબર છે કઈ નઈિ ચોમાસું નહી હોય તો ગરબા રમીશું કારણ કે આ વખતે લેટ આવ્યું છે ચોમાસું
હમ હા એવી તો છે જ
એટલા માટે બાકી શું ચાલે કોઈ પ્લાનિંગ ફરવા જવાનું અત્યારે
બસ ક્યાંય નહી જો આમ તો છે ને અહંયા વરસાદ હોય ને તો સાચ્ચે આવા ટાઈમમાં તો મને એટલી એટલું બધું મન થાય ને કે હું લોનાવાલા સાઈડ ઓલા વોટર ફલમાં જઈ નવ બહ બહુ મજા આવેયા વોટરફોલમાં જવાની લોકો ભંડાર કર્યા છે પછી આ બધા ડેમ છે ને એટલે આ લોકો ટ્રેકિંગ પર બહુ બધા જતા હોય વોટરફોલ માટે કછલી જતા ના જરાય નહી જરાય નહી ના ના ના બહ બહ મજા આવે આવી રીતે જવાની લોકો અત્યારે તો તમને હું જોઉં ને કે મને ખુદ ને બે દિવસ પ્લાન કરવો હતો ને તો મને કોઈ રિસોર્ટ નતા મળતા બધા એટલું ફૂલ બતાવતા હતા એટલું
મને વોટરફોલ ગમે પણ મને પાણી થી ડર બી લાગે કે ક્યાંક મારો પગ લપસી જાય ન ખાડમાં પડી જ તો
નિ એવું સ્લીપરી થઇ જતું હોય છે એક હોય તેવડું પણણ જતા હોય છે યાર વોટરફોલમાં તો બહુ બધા જતા હોય છે ભંડાર ઘ્યાનું તો નામ છે
હોય ને એટલે વધારે ડર લાગે હાઈટના લીધે હ હ
હા
શોખ થાય કે હું ફરવા જઉં પણ હાઈઇટ જોઈને મને ત્યાંને એમ થ નથી ફરું નથી ફરું પણ પછી એમ થાયં ના જવું જ છે પછી પાછળઈ નથી દઉ જોઉ બાકી ત્યાં મતલબ બોમ્બે થી તે કેટલું થાય લોનાવલા એ બધું
અ સમજો ને અઢી કલાક જેવું થાય અડી ત્રણ ક
ઓકે મલબ તમે બાય કેબ જતા હશો ને
નઈ એટલે ગાડી છે ને ગાડી માં જતા રએ હા પણ જવું તો ગાડીમાં જ પડે હા જતી હોય છે ટ્રેન એવી રીતે જતી હશે પણ હું ક્યારે ગઈ નથી એટલે મને એનું તો બહુ આઈડિયા નથી પણ બધા કાઢીમાં જતા હોય બુક કરીને જ જઈએ અમારી તો ગાડી છે એટલે મતલબ ગાડીમાં જતા રહેતા હોય
બરાબર છે ના આમ મતલબ કે ત્યાં ફરવામાં કેટલા દિવસ લાગે આપણે લોનાવલા જઈએ તો
જુબ જેને વન ડે માં પાછું આવવું હોય ને તો વન ડે માં આવી જાય સવારના વહેલા નીકળી જાય ને છ વાગે અને પહોચી જાય નવ વાગ્યા સુધી તો આરામ થી પહોંચી જાય પછી ત્યાં આખો દિવસ રે આ વોટરફોલ ને આ બધો અત્યાં આગળ તો એક નથી ખાલી ભંડાર કરા મતલ ત્રણ ચાર એવી રીતે વોટરફોલ છે જે બહુ ફેમસ છે
હા તો ત્યાં બસ એન્જોય કર્યું બે ત્રણ જગ્યા પર જઈને હ અને પછી રાતના દસેક વાગ્યા આસપાસ નીકળી જાય ફૂલ ડે આખું એન્જોય કરતા હોય વન ડે માં પણ આવી શકે પછી તમને એવું હોય કે તું થ્રી ડેસ માટે પણ પ્લાન કરવો હોય તો એ કરી શકો
ઓકે ત્યાં નિયરબાય લો લોકેશન બીજું કંઈ છે ફરવા માટે હલો હલો હા હલો હા તમને મારી અ વૈશાલી અવાજ આવી રહી છે હા વૈશાલી વોઈઝ આવી રહી છે હલો
હા ચાર્વીી બોલ
હલો
એ ચારમી
હલો હલો
હલો
હલો હલો વૈશાલી વૈશાલી હલો
હલો
હ વય તો આવી રહી છે તને મારી હલો
ચાલ ચર્મી કાય વાંધો નહી હ થન્ તારી સાથે વાત કરીને બહ મજા આવી ગઈ સિરિયસલી ફ થઈ ગયું ભાય આવજે અહં